છો?
હું તો મજામાં છું. તમે કેમ છો?
મેં પણ સારી છું.
શું ચાલી રહ્યું છે બીજું?
કંઈ નહી. તમને શું લાગે છે કે પ્રોપલ પ્રોપર સ્લીપ શેડ્યુલ કેટલું ઇમ્પોર્ટન્ટ હોય?
મને તો બઉ ઇમ્પોર્ટન્ટ લાગે છે. જો રોજ સમય પર સુઈએ અને ઉઠીએ તો બોડી હેલ્ધી રહે.
મેં તો ઘણી વાર એક-બે વાગે સુવું મોબાઈલ વાપરતા વાપરતા. એનાથી શું પ્રોબ્લેમ થાય?
એનાથી તો બહુ પ્રોબ્લેમ થાય સ્લીપ સાયકલ ડિસ્ટર્બ થઈ જાય છે સવારે ઉઠવામાં તકલીફ પડે પછી દિવસભર ઠકાન બી લાગી રહે છે.
હું પણ સવારે ઘણી વાર આલાર્મ બંધ કરીને સુઈ જાઉં છું.
ઈ આદત તમને બદલવી જોઈએ. રોજ એકજ ટાઇમ પર ઉઠવાની હેબિટ બનાવો.
તમારા હિસાબથી કેટલા કલાકની ઊંઘ સારી ગણાય
મારા હિસાબ થી તો મોટા લોકો માટે સાત થી નવ કલાક ની ઊંઘ સારી ગણાય
સ્ટુડન્ટ માટે પણ
હા સ્ટુડન્ટને ઓછામાં ઓછી આઠ કલાકની ઊંઘ તો લેવી જરૂરી જ છે
એક્ઝામ ટાઈમમાં તો ઘણા લોકો આખી રા જ જાગે
હા આ પણ સારી નથી પ્રોપર સ્લીપ વગર યાદ શક્તિ ઓછી થઈ જાય છે
મને લાગે છે કે ઊંઘ કરતા સ્ટડી વધારે ઇમ્પોર્ટન્ટ છે
સ્ટડી ઇમ્પોર્ટન્ટ છે પણ બ્રેનને રેસ્ટ પણ તો આપવું જોઈએ
સ્લીપથી કોન્સન્ટ્રેશન પણ વધારે
હ હા બિલકુલ પ્રોપર સ્લીપથી ફોકસ વધે મેમરી અને મૂડ બધું ઇમ્પ્રુવ થાય છે
પણ મેં તો રોજ રાત્રે ટીવી જોઈને શું છું
હ અ તે તો સારી આદ નથી સુવા પેલા ટીવી અને મોબાઈલ ઓછો વાપરવો જોઈએ
કેમ એવું
અમ સ્ક્રીન ની બ્લુ લાઈટ થી ઊંઘ ઓછી આવે છે
તો સુવા પેલા શું કરવાનું
અ કા તો બુક વાંચવી જોઈએ હલકા મ્યુઝિક સાંભળવું જોઈએ અથવા શાંતિથી રીતે શાંત રીતે બેસવું જોઈએ
અચ્છા ચા કે કોફી રાત્રે પીવાય
ના ના કેફિન થી ઊંઘ આવતી નથી પછી
ડિનર ક્યારે લેવું જોઈએ તમારા હિસાબ થી હ
અ મારા હિસાબે સુવા પેલા બે ત્રણ કલાક પહેલા જ ડિનર કરી લેવું સારું
અચ્છા હેવી ફૂડ ખાવાથી પણ પ્રોબ્લેમ થાય
હા ડાયજેશન માં તકલીફ થાય શકે અને સારી ઊંઘ ના આવે
બેડરૂમનું એન્વાયરમેન્ટ કેવું હોવું જોઈએ
બેડરૂમની એન્વાયરમેન્ટ તો શાંત સાફ અને કમ્ફર્ટેબલ હોવું જોઈએ
લાઈટ બંધ રાખવી જોઈએ
હા ડીમ લાઈઇટ કે રૂમ માં સારી ઊંઘ આવેે
વીકેન્ડમાં મોડું સુધી શું ચાલે
થોડું ચાલે પણ રોજ બઉુ ફરક ના હોવું જોઈએ
સ્લીપ શેડ્યુલ ફિક્સ કરવું મુશ્કેલ લાગે છે
હા તે તો શરૂઆત માં મુશ્કેલ લાગે પણ પછી આદત બની જાય
અચ્છા મેં આજથી રોજ સાડા દસ વાગ્યા સુધી સુઈ જવાની કોશિશ કરીશ
બઉુ સારી વાત છે આ તો અને સવારે ટાઈઇમ પર ઉઠવાની બી કોશિશ કરજે
અચ્છા થેન્ક યુ તારેા એડવાઈસથી મને ઘણું સમજાયો
વેલકમ હેલ્ધી લાઈફ માટે તો પ્રોપર સ્ બહ મોટી અ એક પ્રોપર સ્લીપ હોવી જરૂરી છે લાઈફમાં
હમ સારું આજથી બંને પ્રોપર સ્લીપ શેડ્યુલ ફો ફોલો કરીએ
બિલકુલ બિલકુલ હેલ્ધી બોડી હેલ્ધી માઇન્ડ અને હેલ્ધી લાઈફ માટે સારી ઊંઘ બહુ જરૂરી છે
હમ હવે મને લાગે છે કે પ્રોપર સ્લીપ શેડ્યુલ ફોલો કરવું એટલું બી ડિફિકલ્ટ નથી
હા બસ શરૂઆતમાં થોડો દિવસ ડિસિપ્લિન રાખવું પડે પછી તો આદત પડી જાય
મ શું બોડીને નવી હેબિટ બનાવતા કેટલો ટાઈમ લાગે
અ સામાન્ય રીતે બે થી ત્રણ અઠવાડિયા સુધી રેગ્યુલર પ્રેક્ટિસ કરજો તો વાત જ થઈ જશે તમને
એટલે પેશન્સ પણ જરૂરી છે એમને
બિલકુલ બિલકુલ એક બે દિવસમાં રિઝલ્ટ ના મળે પણ કન્ટિન્યુ રાખવો જોઈએ આપણને
મને ક્યારેક રાત્રે ઘણા બધા થોટ આવે છે તારે ત્યારે એના ઊંઘ નથી આવતી
અચ્છાચ્ા તમે સુવા પેલા ડાયરીમાં તમારા થોટસ લખીને જોઈ શકો
એનાથી શું થાય
માઇન્ડ હલકું ફીલ થાય અને સ્ટ્રેસ ઓછું થાય
મેડિટેશન પણ હેલ્પ કરે
હા હા પાંચ થી દસ મિનિટ ડીપ બ્રીિથિંગ અથવા મેડિટેશન ઘણી મદદ કરે છે
અચ્છા હું આજથી ટ્રાય કરીશ
બહઉુ સરસ
શું રૂમનું ટેમ્પરેચર પણ ઇમ્પોર્ટન્ટ હોય
હા બઉ ગરમ કે બઉ ઠંડુ રૂમ હોય તો સારી ઊમ નથી આવતી
એટલે કમ્ફર્ટેબલ એન્વાયરમેન્ટ હોવું જોઈએ એમ ને
હા બરાબર
સવારે ઉઠ્યા પછી ફરી બેડ પર મોબાઈલ વાપરું પવું જોઈએ
હેલો.